હ
કેમ છે તને સારું છે ને?
હા હું તો એકદમ મજામાં છું ઘણા. ટાઈમ પછી તારો ફોન આવ્યો. આ તરફ કઈ ખાસ યાદ કરી તે મને શું છે બોલને આજ. તું તો કઈ એમ નવરીત ખાતી નથી મને ફોન કરવા.
હા યાર, એક બહુ મહ ની વાત છે ને મગજમાં ચાલતી હતી એટલે મને એમ થયું. કે લાવ તારી સાથે ચર્ચા કરી લઉં. હમણાં છે ને આપણા દેશમાં ચૂંટણીઓનો માહોલ ચાલી રહ્યો છે ને. તો હું વિચારી કે આપણે ત્યાં દિવાળી નવરાત્રી કે ઈદ જેવા તહેવારો કેટલા ઉત્ ઉત્સાહ થી ઉજવીએ છીએ, પણ લોકશાહી નો જે આ સૌથી મોટો ઉત્સવ છે, જે કે મતદાન. એના પ્રત્યે લોકો કેમ આટલા ઉદાસીત હોય છે?
હા એ એ વાત તો છે તારી. હ હું શું કે ખબર છે, કે આ મતદાન તો બાપા કેટલી માણસો હજી સમજતા જ નથી. કે મતદાન નું મહત્વ શું છે એ તો કોઈ માણસોને કઈ ખબર જ નથી પડતી. સાચી વાત છે તે જેમ વાત કરીને એકદમ સાચો મુદ્દો પકડ્યો હય ઘણા લોકો તો ચૂંટણી ના દિવસે પ્રજાની માંગણી કરીને ઘરે બેસી રહે છે અથવા તો ફરવા જતા રહે છે. તેઓ વિચારતા હોય કે મારો એક મત આપવાથી શું બદલાઈ જવાનું.
હા બરાબર છે. પણ એ લોકોને એ નથી સમજાતું કે ભૂદ બૂદ થી જ સાગર બને છે. એટલે એની આગળની કહેવતો છે ખબર છે ને કે ટીપે ટીપે અ સરોવર ભરાય, તો આપણેે પણ એક એક એક મત દેશનું ભવિષ્ય અને સાચી સરકાર છે ને નક્કી કરે છે. આ લોકોને તો કઈ ખબર જ નથી પડતી કે આપડે જોવ, એમાં પાછું એવું થાય કે ઘરના પાંચ સભ્યો હોય તો એમાં બે સભ્ય તો એટલા જ ચોક્કસપણે હે ને, દર વર્ષે મત આપતા જ હોઈ, તો એમાંથી ત્રણ સભ્ય તો એવા હોય કે - આ કેટલું સમજાવા છતાં ઈ એમ કે કે ના ના મારે કઈ મત આપવું નથી ઈ લોકો હેને અમુક આપણે આપડે હેને જાગૃતિ નાગરિક તરીકે આપડો પણ વોટ નય પ નય આપીએ તો આપણને પણ અ સરકાર સામે ફરિયાદ કરવાનો પણ કોઈ હક રહેતો જ નથી ને, આ રીતે જો કરતા હોય તો ઈ લોકોનું કઈ પણ એવું અધિકાર જ નથી.
હા બિલકુલ સાચું કીધું જેમ ઘરમાં કોઈ મોટો પ્રસંગ કે ઉત્સવ હોય તો આપણે બધી તૈયારી કરીએ કરીએ છીએ, તેમજ મતદાર પણ એક રાષ્ટ્રીય તહેવાર- કે ભારતીય બંધારણ આપણને આજ મતાધિકાર આપ્યો છે તે જ આપણે સૌથી મોટી તાકાત છે. અ ધનિક હોય કે ગરીબ દરેકને મત ની કિંમત એક સમાન જ હોય છે
હા એ તે સાચું કીધું અને સૌથી મોટી વાત તો એ છે કે દેશ અ દેશના યુવાનો છે ને, એનો આ ઉત્સવ આગળ આવવું જોઈએ- જેમ કે યુવા વર્ગ જ જો આગળ આવશે ને તો જ આપડું હેને દેશનું, ભવિષ્ય સુુધર શે, જેઓ હેને પેલી વાર વોટ આપી રહ્યા છે. કે તેમનામાં એ રોમાંચ હોવો જોઈએ કે જે નવો તહેવાર ઉજવીએ, ઉજવતી વખતે હોય, સાચું ને?
હા એ વાત તો તે સાચી જ કીધી, પણ, તારો આ વિચાર મને બહુ જ ગમ્યો કે, ચાલ ને લોક- નો તેવાર આપળે બંને મળીને સફળ બનાવીએ. -અ બનાવી ફોન પર તે જે વાત કરી એ તો મને- બો અજ ગયમી પણ હું તો શું કહું કે આના માટે તો હે ને પ્રોપર નાગરિક ને બધી ખબર -હોવી જ જોઈએ, અને એના માટે તને ખબર હોય તો કે હાલમા હેને ઘણા બધા લોકો તો- કેવું કરતા હોય છે કે મદ દેવા જઈ તો હને બધા રિસ્ક ચુટમાં પણ આવી જતા હોય કે અમારે કે તને મત આપો તો અમે તમને આ કરી આપશું તે કરી આપીશું અને એના પછી તો કોઈ કાઈ કરતું જ નથી
હ એ ચોક્કસ એ તે સાચું કીધું આ વખતે તો હેને હું મારી આખી સોસાયટી ના વડીલો અને યુવાને બધાને કહીશ કે સવારે પેલું કામ હે ને, વોટ વોટ આપવાનું જ કરે. પછી જ બીજું કામ પેલા હે ને મતદાન પછી જ જલપાન કરીે કેમકે ઓમેય અને અમુક લોકો તો છે ને એવું વિચારતા હોય કે, મત દેવા જાશું તો કેટલી મોટી લાઈન માં ઉભું રહેવું કેટલી ટ્રાફિક હોય પણ એવું જરાયું હોતું નથી અત્યારે તો હે ને બધું બઉ ધ્યાન રાખવામાં આવે સે અલગ અલગ વોર્ડના અલગ અલગ વોર્ટ સોંપવામાં આવે કેટલી બધી સ્કૂલો રાખવામાં આવે એક જ એરિયામાં ચાર પાંચ સ્કૂલો હોય, અને એમાં ડિવાઈડેડ કરેલું હોય છે. અને તું જો ને તો હું પણ આજ ખેરે ગઈ હતી. જરાય ટ્રાફિક હોતી નથી પાંચ મિનિટે ત્યાં અંદર નથી લાગતી બસ. પાંચ મિનિટમાં તમે બહાર નીકળી જાવ, અને અમુક તો એમ ટ્રાફિક હિસાબે કે ભાઈ. ટ્રાફિક હોય આપડણે કઈ દેવા જવું નથી, એટલે આપણ એક વાત છે. આ લોકો બધા એ રીતે કિયે છે.
હા એ વાત તો સાચી જ છે, તે કીધી અને આપી પણ મત કરવાની ફરજો હે કે મતદારોની ફરજ છે કે મતદાન ના દિવસે જરૂર મત ફરજયાત આપવો જ જોઈ કઈ પણ થઈ જાય. ને કોઈ પણ લાલચ ને ભય કે દબાણમાં આવ્યા વગર મત આપવાનું હોય, અને ઉમેદવાર ન ચારિત્ર કાર્ય અને લાયકાત ધ્યાનમાં રાખીને મત આપવું જોઈ આપણે, ને મતદાન પ્રક્રિયા ના નિયમ નું પણ પાલન કરવું જોઈએ.
હા એ તારી વાત બિલકુલ સાચી છે, અને ઘણા લોકો લોકો એવું પણ કરતા હોઈએ છે મેં પણ જોયેલું છે, કે અલગ અલગ પાર્ટી ના લોકો ઈ લોકોને એમ કે કે તમે એ ને અમાર સોસાયટી માં રોડ કરાવી દીયો ને આ આટલું કરાવી દીયો ને તો અમે બધા તમને જ મત આપશું, એટલે આપડા નાગરિક છે ઈ એવી રીતે પણ કરતા હોય છે. પણ સાચું કવું તો આપડે એવું કરવું ના જોઈએ.
હા એ તો સાચી જ વાત છે, અને ખાસ કરીને હાલ તો ખબર જ છે ને કે, અ મતદાન નું મહત તો એટલું બધું વધી ગીયું હે ને, કે નાગરિક હે ને પોતાના અધિકારનું ફરજ નું, પાલન કરવું જોઈને દેશ ના વિકાસ અને શું શું અ દેશ માટે પણ વિચારવું જોઈએ ને ભ્રષ્ટાચાર અને અ અયોગ્ય નેતૃત્વ સામે સારો વિકલ્પ પસંદ કરવાની હા મત દ્વારજ ટક મળે હે ને દરેક મતની કિંમત હોય છે અને ચૂંટણીના પરિણામોને સી ધીજ અસર કરે છે. ને મતદાન થી લોકો પોતાની સમસ્યા અને અપેક્ષાઓ સરકાર સુધી પોહોંચાડી શકે છે.
હા એ વાત તારી સાચી છે. અને આપડા મત નું પણ હે ને શું બદલાવ આવી શકે એ પણ આપણે માનસિકતા ખોટી છે આપણું એક મત થી. જોકે ઘણા લોકો હોય ને આળસ માં કે નિરાશામાં જ મતદાન કરવા જતા નથી. અને એ વિચારે છે કે એક વોટ થી શું ફેર પડે છે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે માત્ર એક મત ના તફાવત થી જ પણ સરકારો બદલા બદલાઈ ગઈ છે. કે ઉમેદવારો હારી ગયો છે બૂદ બૂદથી જ સાગર બને તેમ અ દરેક સિંગલ વોટ ભેગા થઈએ, તો જે બહુમત તી મળે છે એક સરકારને. એને એવ બીજી સરકારને પાડવાથી તો એને આપડે જે યોગ્ય સરકાર હોય એને આપડે બહુમ તી પણ અપાવી શકીએ, પણ માણસો ક્યાં સમજે છે. અને એમાં પણ અલગ અલગ નિયમ હોય પછી આપડી જવાબદારી પણ હોય છે. પણ આ કોઈ, અ અ વર્ગ સમજતો નથી.
હા તો આ રીતે કયરી એ વાતો એકદમ સાચી જ છે. અને તું સો તો હાલ તો માણસો કેવું કરે હે કે કોઈ એમ કે કે અમે તમે અમને મત આપશો અમે તમને આમ કરીને આપશું આ ક કરી આપશું તો માણસ તો તેની વાત માં આઈ જાહે ને એ લોકોને મત આપી દેહે ને આ રીતના ખાલી ખોટા લોકો ઓ ઉપર વિશ્વાસ કરી રેહે પણ એવું ન કરવું જોઈએ આપડે આપડી રીત ના પૂરી તપાસ કરવી જોઇએ કે કે વ્યક્તિ આ આપડા ગામમાં સુધારો લાવી શકે છે કોણ સારું છે કોણ સારું નથી એ તો આપડામાં આપડે જ નક્કી કરવું જોય કોઈની વાત માં ના આવવું જોઈ
સાચી વાત છે તારી, જો હે ને આપડે ઈછીએ ને તો કે આપડા દેશ કે રાજ્યમાં સારા રસ્તા એને આપડે મત શું માટે એમ તો જોઈએ તો હે ને સારો રસ્તો પછી આપણને શિક્ષણ આરોગ્યની સુવિધા અને રોજ ગારીની તકો ઉભી થાય, તો આપડે જાગૃત બનીને હે ને લાયક પ્રમાણિક અને દેશ હિત નું વિચાર વિચારતા ઉમેદવારોને મત આપવો જોઈએ. કે આપણને ખબર હોવી જોઈએ કે આ દેશનું તારું કોણ અ આ એના લાયક તો છે ને આપ પણે એને મત આપવું જોઈએ, કે આપણું આ બધું કામ પણ કરશે સારા રસ્તા કરી દેહે શી ક્ષણ કરી દેહે, એમાં બધા આરોગ્ય માન, એમાં બધા સુધારો આવશે. તો આપડે એને એક એ આપડે એને મત આપવું જોઈએ, ને આપડે એક વાર એને પણ ચાન્સ આપવો જોઈએ. જેમ કે આપડો દેશ, દેશમાં હે ને વિકાસ જે કોઈ પણ કરાવી શકે. કે છે એને મત આપવો જોઈએ.
હા તે તો એકદમ સાચી જ વાત કરી આ વખતે પણ આપણે આપડે પણ આ બધી બાબત નું ધ્યાન રાખશું. તે જે. ચોક્કસ પૂર્ણ રીતે આપડે બધી માહિતી એકત્ર કરશું, અને પછી જ મતદાન કરીશું. શું બરાબર ને?
હા એ વાત તારી સાચ છે, પે અને હા એને. અ તારો શું ઈરાદો છે, આપડે હે ને સ્લોગન આલો કો મતદાનમાં હે, આપણા ઘરના આપડે તો હે ને પેલા આપણા ઘરમાં જ આખું. ફેમિલી મળીને આપણેે એવું ચોક્કસપ એક નક્કી કરવું જોઈએ કે આ. મતદાન આપણેે જેને કરીએ છીએ શું એ આપડે ઈ મત ના લાયક છે કે નહી? ઇ યોગ્ય ઠરાવ. કે યોગ્ય પ્રમાણે ઇ આપ આપણા આખા વર્ગ નું કામ કરી શક કે છે, આપણા દેશ દેશને આગળ લઈ આવી શકે છે, કે આપણા રાજ્ય ને આગળ લઈ આવી શક કે છે, કે આપડા શહેર ને. તો આપડણે એવી પણ હે ને આપણે તકેદારી રાખવી જોઈએ અને ઈ લાલચ. કે પક્ષપાત વગર આપડે હે ને દેશ એને ઉજ્જ વરજીય બનાવે. અને આપડા ભવિષ્ય માટે અચૂક હોય એ એવાને આપ આપડે મતદાન કરવું જોઈએ બરોબર ને તારી વા
હા તે કીધું એ બરાબર છે, હું પણ આ બાબત નું ધ્યાન રાખીશ. અ સારું તો તું સાંજે હે ને તું મને ફ્રી થઈને કોલ કરજે પછી આપડે. આ બાબત પર ચર્ચા કરીશું.
હા એ વાત સાચી છે, પણ આપડણે હે ને કોઈ આપણા ફેમિલી માંય કોઈ ને આપડણે હે ને એવું. પ્રેશર કોઈને નહીં કરવાનું કે તમે મત આને આપો પણ મત આપો. એ આપણો અધિકાર હે ને એ ગુપ્ત મતદાન છે બરોબર ને.
હા એકદમ સાચી વાત છે હું પણ આ બાબત નું ધ્યાન રાખીશ સારું ચાલ બાય.
આવજો.